હમ.
જય શ્રી કૃષ્ણ આપકી બેન.
હું પણ મજા માં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજ આપને કરિયર ક કેશે ચુને. પરમ આવિષા માટે વાત કરવાનું.
હા બારી પછી કરિયર કેવું છે બિલકુલ સમજ નહી આપતો
આ પહેલે ગ પહેલે ઘબરાઓ મત કરિર પસંદગી જીવનનો સબસો મોટો નિર્ણય છે. મમી કહે ડોક્ટર બન પાપા કહે ન્જીિનિયર બન. મને શું માવડે એ ખબર નથી
હા કરિયર ચુનવા માટે બહુ જ. પલે ખુદ ને પચાનવું કે તામસી તમને શું ગમે છે.
મને લીખવાનું અને બોલવાનું ગમે છે પણ ઇસ્કોપ છે કે નહીં.
બિલકુલ બિલકુલ છે કન્ટેન્ટ રાઇટિંગ જન જર્નલિસ્ટ ડિજિટલ માર્કેટિંગ બધું છે પણ પૈસા પણ જરૂરી છે ને શક થી પેટ નથી ભરાતું.
એકદમ સાચી વાત થઈ ઈશલે તીન બાતનો બેલેન્સ કરનો પેશન ઈસ્કીલ ડિમાન્ડ એશી એ જે પેશન પેશન મતલબ શોખ છે. ઈસ્કિલ મતલબ હું ના ડિમાડ મતલબ બાજારમાં મામાંગા
હા એકદમ સહી વાત છે તમારી તે જ તે જ હતી. મલય એક દમ બેસ્ટ હું ગણિતમાં કમજોર છું. તો એન્જિનિયરિંગ કરી શકું.
નહી જબરદસ્તી કરશો તો ચાર સાલ તકલીફ થશે. સ્ટ્રેન્થ પર ફોકસ કરવું એ જે. મારી સ્ટ્રેન્થ છે કમ્યુનિકેશન અને ક્રિએટિવિટી. એ જે બી એઇંગ્લિશ બી એમડબલ્યુ એડવટાઈઝિંગ. એને યુપીએસસી બધા ઓપ્શન છે.
હા પણ મિત્રો આઈઆઈટી ની તૈયારી કરે છે મને. ચિંતા લાગે છે તોનાના કરો કીયા હર કોઈ ન રસ્તો અલગ હોય. ચેતન ભગતપ આઈ આઈટી કરીને લેખન બન્યા. કરિયર ટેસ્ટ કરવો જોઈએ કે.
એકદમ સાચી વાત થઈ કરિયર ગાઈડ એમબીટીઆઈ. હોલેન્ડ ટેસ્ટથી રુચિ પતા ચાલે. એ જે ઓનલાઈન કોર્સ કરી તો ટ્રાય શરૂ ક કરી શકું એ જે. કોર્સેરા સ્વયં પર ફ્રી કોર્સ છે એક એક મહિના. ટ્રાય કરો મમ્મી પાપાને કેવી રીતે સમજાવી છે ડેટા સાથે. કરો તો સેલરી સ્કોપ ઉદાહરણ બતાવો.
હા ડૉક્ટર ની ફીસ વધુ છે. પણ દસ સાલ પડાય અને ડિજિટલ માર્કેટિંગમાં. છ મહિનામાં નોકરી સ્ટાર્ટ ચાલ લ. સરકારી નોકરીનો ઓપ્શન કેવો છે. એસએસસી બેંક રેલવે સિક્ય્યોરિટી છે. પણ કોમ્પિટિશન વધુ પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રોથ જલ્દી છે.
હા સ્કીિલ હોય તો દો સાલમાં પ્રમોશન હોય. એ જે વિદેશ જવાનું હોય તો એ જે ગ્રી આપો સ્ટેમ ફિલ્ડમાં સ્કોલરશીપ મળે.
હા સ્ટાર્ટઅપ કરવાનું વિચાર આવે છે સાર. સરરોજ સરજન.
પણ પહેલે અનુભવ લો પછી રિસ્ક લો. વાત તો સારી છે પણ કરિયર માં અસફળતાનો ડર લાગે છે. તો અસલ અસફલતા મતલબ શીખે. એ જે એડિશન હજાર બાર ફેલ થયા.
હા એક કરિયર પસંદ કરીને બીજુ દેવું. નહી માટે સ્કીલ ડોક્ટર પ્લસ ટ્યબર ઇજિનિયર પ્લસ લેખન. રોલ મોડેલ કોણ હોવો જોઈએ. જે તમારા ફિલ્ડમાં સફળ છે એના. અ વા છો મેટર જરૂરી છે કે.
હા સિનિયર ન ટીચર. અ લિંકડીન ન પર પ્ર્રોફેેશનલથી સલાહથી. પૈસા માટે કરિયર ચૂનું કે શાંતિ માટે. શાંતિ વાળા કરિયરમાં પૈસા પણ આવે છે સમય લાગે છે.
હા બારી પછી ડ્રોપલેટ. એ લો એવું કે સીધું એડમિશન જો તૈયારી હતી ને કે. છે તો એક સ પ્લાન સાથે કરિયર બદલવાનો ઓપ્શન છે કે.
બિલકુલ સાચી વાત થઈ ત્રીસ સાલની ઉંમરમાં પણ. લો કરિયર સ્વિચ કરે છે એ સ્કીલ કેવી રીતે ડેવલપ કરવું. રોજ એક ઘંટા પોર્ટફોલિયો બનાવ એજી ઇન્ટર્નશિપ કરો. અ મિત્ર જે આપે ડિસ્કસ કરું છું એકલા નિર્ણય લેવું.
હા સોશિયલ મીડિયાથી કરિયર બની શકે.
હા બની શકે ને હજી ઇન્ફ્લુએન્ઝર યુટ્યુબર. ગ્રાફિક ડિઝાઇનર બધું પોસિબલ છે મમ્મી કે લડકી છે જે. સેફ જોબ કરો.
હા હવે જમાના બધલા છે મહિલા પાયલટ વૈજ્ઞાનિક સીઈઓ બધું છે કર કઉન્સેલિંગ કેમ હતું.
હા સ્કૂલમાં હોય ન સારું નહી તો ઓનલાઈન. પાંચ સાલ પછી ખુદ નુ કવા જો જોવા છે.
હા એ સવાલ નો જવાબ. જે તમારો કરિયર ડિસાઇડ ડિસાઇડ કરશે. મને મદદ કરવાની ઈચ્છા છે. તો સાયકોલોજી સોશિયલ વર્ક ટીચિંગ એચઆર બેસ્ટ છે. ટેક્નોલોજી શીખવી પડશે.
હા હર ફિલ્ડમાં એ આઈ એક્ઝલ કેનવા અ અ જોઈએ ન.
હા ચલો આપને લિસ્ટ બનાવીએ તીન કરયર ઓપ્શન. પહેલા કન્ટેન્ટ ક્રિએટર, દુસરા સાયકોલોજીિસ્ટ તીસરા સર દરેક નું પ્લસ માઇનસ લખી
એકદમ સાચી વાત થઈ. એક મહિના હર ફિલ્ડ ને એક્સપ્લોર કરીએ. જે હવે રાસ્તો સાફ લાગે છે.
હા કરિયર દોડ નથી, સફર છે. આનંદ આનંદ થી ચૂનો મેહનત પ્લસ સહી દિશા બરાબર સફળતા બેસ્ટ ઓફ લક. તું તમાર સાથ છું.
કરિયર ચૂનવા માટે શોટ એનાલિસિસ કરીએ કે. જસે કે સ્ટ્રેન્થ વીક વીકનેસ, અપોર્ચ્યુનિટી થ્રેટ કોલમ બનાવ્યો. મારી સ્ટ્રેન્થ બોલવામાં સારું, લીખવામાં સારું.
હા વીકનેસ ગણીત કમજોર. સમય પર ઉઠવામાં આળસ, ઓપોર્ચ્યુનિટી ડિજિટ કન્ટેન્ટ ની ડિમાન્ડ વધી રહી છે. ડ્રીમ એ આઈ થી જોબ જાય એવી અફવા તો એ આઈને દૂત બનાવી દુશ્મન નહી.
એકદમ સાચી વાત થઈ. ચેટ જીપીટીથી રિસર્ચ, કેનવાથી ડિઝાઇન મમ્મી પાપા ને સેફ કરીએ જોઈએ એના માટે સરકારી પ્લસ, સ્કીલ કોમ્બો બતાવો. જૈસે કે બેંક પી ઓ પ્લસ ડિજિટલ સ્કીલ એજે ફીસ વધુ હોય તો લોન લેવું. જ પર આરો આઈ દેખો કે ચાર સાલમાં રિટર્ન આવશે કે.
હા ઈ સપો સ્કોલરશિપ કેવી રીતે મલે.
એન એસ પી પોર્ટલ, કોલેજ વેબસાઇટ એન ટી એસી અને કેવી પેક કેવી પીવા ચેક કરો છો.
ડ્રોપ લેયર, ડ્રોપ કિયર ને એવું બધું નય.
જો એટ એટી પરસેન્ટ કોન્ફિડન્સ છે કે રેન્ક સુધરશે તો લે. નહીં તો નય. કરિયર કે વર્ક લાઈફ બેલેન્સ જરૂરી છે ને.
હા ડોક્ટર, વકીલમાં ટાઈમ ઓછો થઈ જાય. આઈટીમાં બેલેન્સ વિદેશમાં ઈસ્કોપ કેવી છે?
કનાડા, જર્મનીમાં સ્ટેમ પ્લસ હેલ્થકેરમાં ડિમાન્ડ એ જે બારમી બાદ ડિપ્લોમા સારો કે ડિગ્રી છે.
હા જલ્દી જોબ જોયે તો ડિપ્લોમા હારી રિસર્ચ જોયે તો ડિગ્રી.
ઇન્ટર્નશીપ ક્યારે થે અ શું કરું.
હા ગ્યારવી થી જે ઇન્ટરશાલા પર એક મહિના વાળા પ્રોજેક્ટ, પોર્ટફોલિયો કેવું બનાય્યું.
બ્લોગ, યુટ્યુબ, ગિટબલ જે પણ ફિલ્ડ હોય પણ એના સેમ્પલ નેટવર્કિંગ જરૂરી છે ને. જેસે કે લિંકડલન. બોલો તમે શું બોયલા?
હા લિંકડમ પણ સો લોકોથી કન્ટેન્ટ આપતું હા. દો પોસ્ટ કરિયરમાં બર્ન આઉટ થાય તો.
પ્રે લો, હોબી કરો. મેન્ટલથી બાત કરો એકસાથ દો કરિયર બની શકાય. એ જે સાઈડ અસલ જોબ પ્લસ યૂટ્યુબ, ડોક્ટર પ્લસ લેખક. એ જે મિત્ર ઓની સક્સેસ થી જલન થાય છે.
હા આ વાત તમારી સાચી. પેરેન્ટ્સ પ્રેશર આવે તો શાંતિ. થી ડેટા બતાવો. તીન મહિના ટ્રાયલ માંગો કરિયર ટેસ્ટમાં અલગ અલગ રિઝલ્ટ આવે તો. દો દિન ટેસ્ટ કરો. કોમન પોઈન્ટ લો સરકારી એક્ઝામની તૈયારી સાથે બી લી લો એને બી એ સાથે એસસિગ્રી પછી પ્લાન બી રેડી. નઈ ટેકનોલોજી શીખવી પડશે.
હા એઆઈ ડાટા કોડિંગ બેસી હર ફિલ્ડમાં માફ કામ આવશે.
હા ફ્રીલાન્સિંગ કરે છે કાય કે.
બિલકુલ ફીવર અપવર્ક પર લીખવા ડિઝાઇનિંગની ડિમાન્ડ કરિયર માં એથિક્સ જરૂરી છે જે શોર્ટકટ થી પૈસા આવે પણ. મનને શાંતિ નથી મળે. રિટાયરમેન્ટ નો પ્લાન પણ અભી થયો એ જે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ. બીસ સાલની ઉંમરથી શરુ હોય એ જે મહિલા માટે. કરિયર લાઈક ફ્લેક્સિબિલિટી હોય ટીચિંગ કન્ટેન્ટ. અ કન્સલ્ટિંગ અને બિઝનેસ. અને ચલો આપણું તમે પ્ચે વાત કરની. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.